હલો
હા અવાજ આવે છે ને
હા હા આવે છે અવાજ તમારો બોલો શું કરી રહયા છો અત્યારે
બસ આ લેપટોપ લઈને બેઠો હતો કામ કરતો હતો લેપટોપ માં તમે શું કરી રહ્યા હતાા
બસ એના જીચકતો અ લેપ્ટાપમાં કારણ કે અત્યારે એક હવે આપણે આઈટી જે ભણીએ છીએ તેના માટે કઈ થોડક ખાલ ટાઈપ લેપટોપ વગેરે જોુય તો ખરી ને કોડિંગ વગેરે ને ભલે ત્યાં સુધી આપણને કું કે જે ગેમિંગ માટે લઈએ તો એકદમ સારી વાત છે બસ તેના માટે એજ વિચારતો હતો હું કે કઈ લપટોપ લે હોય
હા લેપટોપ તો લેવામાં કોઈ વાંધો નથી પરંતુ જો તમે નવા લેપટોપ લેવાનું વિચારી રહ્યા છો કે રફરી
લેવું છે તો નવું લેપટોપ જ લેવું છે કે જે એક લાખ અરાઉન્ડ જે પ્રાઇસમાં આપણે. સારું ગેમિંગ લેપટોપ મળી જાય ને તો સારી વાત એક.
તમે એના કરતા તો સારું કે તમે. એજ પ્રાઇસ નું લેપટોપ રિફર્બિસ મલ તો તમાર ઉપરથી ફાયદો વધારે થશે.
એવું એમ.
હા એનું મુ એક ઉદાહરણ હમજાવું તમે જુઓ હવે અમ મા મારો જે ભાઈ છે ને મોટો ભાઈ તમને ખબર જ હશે.
હા હા.
તે એના મિત્રને નવું લેપટોપ લીધું હતું લિનોવનું કાન્ક પંચોતેર હજાર નું કેટલાનું બરોબર. અને મારા ભાઈએ બાવીસ હજારનું લેપટોપ લીધું તું રિફર્બિસ તો બંનેને લેપ ટૂંકમ બે બે કી બગડી ગઈ ત્રણ વરસ બે વરસ વાપર્યું ને એમાં. તો પેલાને ગેરંટી પૂરી થઈ ગીતી ને આન તો ગેરંટી હતી જ નહી. પણ હવે તો ફાયદો તો કોઈ ના જ રહ્યો ને પેલાને હવે જજ એ કી એ જે લેપટોપ ને કી બગડી ગઈ છે તો એ સરખી કરાવીએન તો આખી ડે કીબોર્ડ એનું બદલાવું પડ બરોબર. તો હવે એ બદલાવવામાં કકાંક અઢીસો અઢી હજાર થી તૈણ હજાર નો ખર્ચો હ. તો એના માટે કરીને એ કી નથી બદલાવતો અને મારો છે તો એને તો લેપ તો પછી રીફર્બીસ એટલે જો હવે તમે વિચારી લો આનાથી કે નવું લેપટોપ હોય કે રીફર્બીસ જોય. બે ની કી બંનેને એક જ કી હત જે હવે આપણે કોડિંગમાં અસ સૌથી વધારે યુઝ થાય સેમિકોલમ. તો એ બંનેની સેમી કોલમ વાળી કીબ બગડી ગઈ અને બેક્સ સ્પેસ કી બગડી ગઈ. તે એસ્ટ્રા છે કે આપણે જે ડીલીટ કી આવે એનાથી ડીલીટ કરીને ચલાવી લે છે. બેક સ્પેસ તો અને સેમી કોલમનો ઉપયોગ ટાળે છે. પણ હવે એમને કોડિંગ પતી ગયું છે એટલે વાંધો નથી આવતો પણ આપણેે પણ આવી રીતે આજ પ્રોબ્લેમ તો થઈ જ શકવાની ને આપડે.
હમ હ એ પણ વાત સાચી કરી તમે. તો તો એનો મતલબ એવું કે રીફર્બીસમાં જે કઈ લેપટોપ્સ વગેરે લઈએ તો થોડો ફાયદો પણ થાય અને અમે પણ ફાયદો થાય કારણ કે પેલું જેવું કે તમને લેપટોપમાં એક વર્ષની ગેરંટી આપે તો દોઢ અ જે દોઢ વર્ષમાં તમારે કદાચ કી બગડી જાય તો તેની ગેરંટી તો તમારે કઈ કામ જ ના લાગે. અને જે પેલા રીફર્બીસમાં લઈએ તેમાં ગેરંટી ભલે જ ન મળતી પણ તેમાં એ ટાઈપનું દોઢ વર્ષ તો તમાર કમ્પ્લેટ ચાલી જાય ને એવી ટાઈપનું સમજો તો.
હા અને તમે ફરીથી દોઢ વર્ષ પછી એવું ને એવું બીજું લેપટોપ તમે પસંદ કરો નવું તો પણ વાતો ના આવે કારણ કે તમે જો છવ્વીસ હજારમાં લીધું હતું તો હવે તમે એક લાખ ખરચવાના તો છવ્વીસ છવ્વીસ હજાર ના તમાર જોડે ચાર મો લેપટોપ નવા નવા આવ. તો તમે ચાર વર્ષ માટે ચાર અલગ અલગ લેપટોપ વાપરો ને તો એ તમારે નવી જનરેશનના નવા નવા લેપટોપ તમને વાપરવા મળ. એમ વાત.
હજુ કરી. પણ એમાં પણ કદાચ તમારે જો રેમ અપડે અપગ્રેડિબલ હોય અને એ બધી કોઈ સિસ્ટમ સારી બધી હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો એમાં જે પણ કોઈ વધારાની એડ વસ્તુ કરવી હોય. પ્રોસેસર વગેરે જે ગેમિંગ માટે તો સારું કહેવાય.
હા અનેં ગેમિંગ માટે તો સૌથી વધારે ને. આપડે તમને ખબર હોય તો એમડી સિરીઝ ના પ્રોસેસર આવે છે ને જે રાાયઝર રાયઝન સિરીઝ ના એમડી પ્રોસેસર તો એ પ્રોસેસરને વિડીયો એડિટિંગ અને ગેમિંગ માટે વપરાય છે ને પ્રોસેસર ના લેપટોપ આસુસ કંપની ના આવે છે વધારે. તો તમારે એવા લેપટોપ જોવાનું તો તમે આસુસ કંપની પસંદ કરી શકો.
હા બસ એક મેં માર્કેટમાં જ હમણાં એક લેપટોપ જોયું હતું. કે જે નવ્વાણું હજાર નવસો નેવું. એટલે અરાઉડ સમજી જ લઉ કે એક લાખ બરા આજુબાજુ છે. જે એનું નામ આશુષ્ટફ ગેમિંગ એ સિક્સટી છે. એ જે એક સારું અમુક. રા જો તમે ઈ એમડી નું જે પ્રોસેસર કહેતા હતા ને. આમાં એ છે એમ રાજધા સેવન હ. તે એકદમ ખૂબ જ એને યુઝ. તમે ગેમિંગ માટે અને કો કોડિંગ માટે તો એકદમ સ્મૂથલી તમારે ચાલશે. કે તેમાં કઈ જોવું જ નહી પડે ગેમિંગમાં પણ કેવું. કે તમે જીી એ જે ફાઈવ અત્યારે જે આવી રહી છે તેવી ગેમિંગ બીજી કોઈ પબજી. કે તમે. અ જે રમી લો તો તેમાં પણ તમારે જે. પ્રોસેસ સારી રીતે તને જે એક પરફોર્મન્સ આપશે. ટેકનોમી હલતલ જ જોયું હતું. કે જેમાં સોળ જીબી રેમ આવે છે અને પાંચસો બાર જીબી એસએસડી આવે છે. અને એમાં એક ગ્રાફિક કાર્ડ હોય છે જે આરટીએસ. ત્રીસ પચાસ ગ્રાફિક એ ટાઈપ નું હોય છે એમાં એકસો ચુમમાળસ. હર્ષની ડિસ્પ્લે હોય છે તો કે એમાં તો તમારે કઈ ચિંતા જ નહીં પડે. કે એને ગમે તે પ્રકારનું પછી તમે ગમે તે હ ગેમિંગ કરતા હોય ને. તમને એફપીએસ રીતે મસ્ત મળશે એમ પરફોમન્સ સારું મળશે એમાં.
હા એ વાત તો તમારી સાચી જ છે પરફોર્મન્સ એમાં સારું મળે છે. બીજા બધા લેપટોપ કરતા અને ડેલ ના લેપ. ોપ આવે છે ને તો એમાં પણ એ સારું જ છે ડેલ ના પણ એમાં ઇન્ટેલ સિરીઝ આવે છે એટલે તમે એમાં. કોડિંગ કરી શકો ગેમિંગ માટે થોડુંક ઓછું યુઝ થાય.
હમ અત્યારે તો. એમડી ના પ્રોસેસર હોય છે. તે સ્પેશિયલ તો બધા મોસ્ટ ઓફલી ગેમર્સ જ યુઝ કરે છે. અનેનો હાઈ લેવલના જે કોડર હોય તે યુઝ કરે છે નહીં.
હા.
હમ આમાં પણ ઓપરેટિંગ સિસ્ટમ છે જે વિન્ડો ઇલેવન હોમ છે. એટલે તમારે એમાં પણ કઈ જોવું જ નહી પડે. અત્યારે કામ નવું જવા છે. અનેનામ જો તમને જે સો જીબી રેમ મળે છે ડીડી આર ફાઇવ. જે આસુસ ટફો ગેમિંગ એ સિક્સટીનમાં જે મારે છે એમાં પછી તમે ચોસઠ જીબી સુધી અપગ્રેડ પણ કરી શકો છો જે સોળ જીબી આવે ને. ત્યારબાદ ચોસઠ જીબી અપગ્રેડ કરી શકો એટલે કે તમારે આગળ પણ કંઈક. ચિંતા તો છે જ નહીં જોવાની અને એક ટીબી સુધી સ્ટોરેજને. પીસીઆઈએસ જનરેશન ફોર એનવીએમઈ એસએસડી એ પણ મળે છે. એટલે એમાં પણ કઈ ચિંતા તો છે જ એક લાખમાં. પણ ત પ્રોસેસર બધું એકમ સારું મળ. તેમાં લગભગ અરાઉન્ડ સમજી લો કે બે કિલોને બસો ગ્રામ જેટલું. જે પેલું હોય છે વજન અને ન્યું. વોટર ઓવરનું મોટીજી બેટરી આવે છે. એટલે મોટી એટલે તમારે લગભગ છ થી આઠ કલાક નું બેટરી બેકઅપ મળી જાય એમાં એટલે કઈ ચિંતા તો નથી રહી
હા એટલે નવા લેપટોપમાં તો મળી જ જાય છે એટલા કલાક ન બેકઅપ પણ હતા ને જો તમે રિફર્િ લેવા દો ને તો તમારે આ બેટરી ન સૌથી પેલા ચેક કરવું પડે કારણ કે ઘણા લેપટોપો રિફર્ બેટરી ના ખામી વાળા વધારે આવતા હોય છે અને લેગિ બ્ગિંગ વાળા બાકી બીજું બધી પ્રોબ્લેમો ઓછી હોય એ બધા બીજી બધી પ્રોબ્લેમ વાળા ઓછા હોય છે. મોસ્ટ કોમન પ્રોબ્લેમ હોય ને તો એ આ એક લેગિંગ અને લેગ થવા વાળું અને બીજું કે આ શું કેવાય આપડે હમણાં તમને શું કીધું મેં?
જે લેગિંગની તમે વાત કરતા એને પરફોર્મન્સ સારું મળે.
અને બેટરી તો બેટરી ન હવે મેં જે રીફરબિસ લાવ્યો છું ને તો હું કોડિંગ કરું ને તો હું ત્રણ થી ચાર કલાક કોડિંગ કરી શકું. અને એ લેપ તો ને જયારે મેં ગાણા ને જોયું છે તો ગણા ને બે કલાક પણ નથી ચાલ એ પ્રોગ્રામ. કોઈ પણ લેપટોપમાં મારે પ્રોગ્રામ ત્રણ થી ચાર કલાક હું સતત ચાલુ રાખી શકું છું. આવું છે એમ.
હમ હમ બરાબર એ તો સમજી લે આપડે જો હજી આસ ની જે વાત કરતો હતો તેમાં ગેમિંગ પરફોર્મન્સમાં કેવું કે તમે જો કદાચ જેીટીએ ફાઈવ રમશો તો એકસો વીસ થી એકસો સાહીઠ એફપીએસનું જે પરફોર્મન્સ છે એવું મળે કે આવો તો તમે એવા કોઈ મોબાઈલ પણ એવું મને નથી લાગતા કે જેમાં આ પ્રકારનું પરફોર્મન્સ મળતું હોય. અને લેપટોપ છે હા અત્યારે જો ના તમે કદાચ જોઈ લો કે સેમસંગના કે આઈફોનમાં તમે ગેમિંગ વગેરે કરો ને તો પણ તને આ ટાઈપ એકસો જે મેક્સિમમ છે મોબાઈલ મે એકસો વીસ અને જે એવા કમ્પ્યુટર પણ મેં નથી જોયા કે જેમાં આટલું બધું જે એસપી એસથી તમે એને રમી શકતા હોય. છતાંય અનેને આ લેપટોપમાંને એવી બધી સુવિધા જે મસ્ત આપે છે એમાં એમાં પણ તમે જીટીએ ફાઈવ ની વાત કરી એટલે સૌથી હેવી ગેમ હોય તો એ એ કઈ રત છે? અને ત્યાંત પછી ઘણી બધી બીજી પણ ગેમો છે કે જે વેલોરાટ અને સી એસ ટુ પબજી પીસી ફોરઝ ઓરિઝન એ ટાઈપની પણ કંઈક ગેમો છે એ પણ રમાય છે.
હા એ વાત તો તમારી સાચી જ છે ઘણી બધી ગેમો આવે છે અંદર. અને ઓમ પણ આપડે ખરેખર જોવા જઈએ તો આપડે ગેમિંગ માટે તો યુઝ નથી કરવાનો લે સમજયા પણ ગેમિંગ લેપટોપ હોય તો આપણા માટે સારું કારણ કે એમાં જો ગેમિંગ લેપટોપ હોય ને એટલે કુલિંગ ફેન ને એ બધું હાઈ આપેલું હોય એના કારણે ને આપણેે લેપટોપ હીટ થવાની એની બધી પ્રોબ્લેમ ના વધે.
હા હા એ વાત સારી. અને આમાં પણ ત કોડિંગ માટે માટે આપણે આઈટી સ્ટુડન્ટ છીએ તેના માટે કોડિંગ મા તો જો કેટ એટલા બધા સોફ્ટવેર પણ નથી. કે જે આમાં નહી ચાલે જો વીએસ કોડ પણ ચાલી જાય. સ્ટુડિયો છે એ પણ ચાલશે એલડીઓ જે એન્ડ્રોઈડ સ્ટુડિયો છે તે એ પણ ચાલશે ફાયસોન જાવા સ્ક્રિપ સી સી પ્લસ પ્લસ એમવાયએસકયુ જે છે એ પણ ચાલશે ને બીજા ફોટોશોપ ને વગેરે એ પણ બધા ચાલી જાય છે એઆઈ બેઝિક્સ જે આવે છે ને-
હા
સીયડી સાથે એ પણ ચાલી જાય છે એકદમ આરામથી. અને આમાં પણ સોલ અ સોળ જેમ દસનો જે રેશિયો હોવાથી કો કોડિંગ માટે તો એકદમ વર્ટિકલ સ્પેસ મળે છે તમને એકદમ આરામથી નીક કે ચૂમાલીસ રસ્યુ હોય. તો એ રિફ્રેશ કરવાથી ખુબ જ સ્મૂથ લાગે તમને એ ટાઈપનું હોય છે.
હા તો તો તમારે પછી જો નવું લેવાનું વિચારતા હો ને તમે નવી નવું ડાયરેક્ટ લેપટોપ તો તો તો પછી તમારે આરયુ એજ લેપટોપ લેવું જોઈએ અને બી ફરગીસમાં લેવું હોય તો પછી તમારે બીજા જોવાય. અને રીફરગીસમાં પણ જો તમને આશિષ અને ડેલ ના વધારે લેવું અ પસંદ કરવા સારા કારણ કે બીજી બધી કંપનીઓમાં હે ને બે વરસ વાપરે ને તો પછી ચાર્જિંગની ચાર્જિંગ ઘટી જવાનું ને એ બધી પ્રોબ્લમો થતી થવાનું ચાલુ થઈ જાય છે કે ચાર્જિંગ ફટાફટ ઉત ઉતરે છે ને એવું બધું પણ ડેલમાં મેં એવું મેં નથી સાંભળ્યું અને હા સૌથી વધારે ચાર્જિંગનો પ્રોબ્લમ હોય ને તો એ એચપી અને લેનોવો આમાં ચાર્જિંગ ફટાફટ જ ઉત ઉતરી જાય છે એચપી અને લેનોવોમાં આમાં તમે બહુ સાંભળ્યું છે એટલે.
બરાબર હા એ વાત સાચી છે. હહ અમુક મારા મિત્રો લેનોવોનું પણ યુઝ કરે છે. અને અત્યારે એક બીજો પણ મિત્ર હતો કે જેને હહ આસુસનું લેપટોપ કંઈક લાવ્યું તું. એ પણ એકદમ સારી રેન્જમાં જે પચાસથી સાઈઠ હજારમાં લગભગ લાવ્યું. કારણ કે નોર્મલ નોર્મલ જો કેડિંગ ને ગેમિંગ માટે પણ એ રહે તે ગેમિંગ પણ અંદર ચાલી જાય છે સ્મૂથલી સ્મૂથલી. ઈ વાત કરતો હતો મને મેં કીધું હા તો મારે પણ ચેક કરવું જોઈએ. કારણ કે જે એરા આસુસના લેપટોપ હોય છે તે ગેમિંગ માટે વધારે યુઝ થાતા હોય છે.
હા એટલે જ એવું નથી હોતું કે બધા લેપટોપમાં થઈ જ શકે છે તમે મારા લેપટોપમાં પણ ટ્રાય જ કર્યું તો તમને ખબર હશે.
હમ હમ
એટલે એતો થાય જ છે પણ હે ને સ્પેશિયલ એના માટે બનેલું એ વાપરીએ તો એ સારું મજા આવે એમ વાત છે બીજું કાઈ નહી.
એજ હહ.
એટલે જ સારું ચલો તો
હારુ આપડે તો વાત કરીએે બીજી કે કોઈ લેપટોપ વગેરે ખરીદવા છે. કે નથી ખરીદવા.
હા હા તો કાલ વાત કરીએ બરોબર ઓકે.
હા તો વાંધો નહી આપડે સામાન્ય રીતે આપડે જો પાંચથી નવ કલાક બેટરી બેકઅપ જેવું કોઈ લેપટોપ આપશે તો એકદમ સારું રે. ને કોડિંગ માટે પણ એવી છ થી આઠ કલાક મળી જાય તો આ વિશે તો બીજી આપણે